કેમ છે તું
મેં મજામાં છું તું કેમ છે.
મે
હા.
મેં પણ મજા જમા છો.
હા તો મેં તને શું પૂછતી હતી કે આપણે જે અ દૂધ ન જે બધી ડેરી પ્રોડક્ટ હોય છે ડેરીના જે ઉત્પાદક હોય છે.
હા.
એ વિશે મને જરા જાણકાર આપને મતલબ દૂધ થી તો કેટલી બધી વસ્તુઓ બને છે ને.
હા એ તો છે તને કેવાો દૂધ થી સોસો બને જો દૂધ થી તો એક તો પનીર બની શકે છાસ બને દહી બને પછી બીલું ઘી બની શકે મીઠાઈઓ બને માવા બને કે એટલી બધી વસ્તુઓ બને દૂધ થી તો.
હા એ તો છે જ. પછી દૂધ થી તો પેલા તો દૂધને આપણે અંદર બધા ક ને દૂધ ને દહી બનાવવા માટે શું ઉપયોગ કરે તો તને ખબર કેવી રીતે દૂધ થી દહીં બને.
દહી.
હમ્મ,
હા ખબર મને દહી બનાવવા માટે છે ને જે દૂધ હોય ને તેને આખી રાત તેની અંદર લીંબુથી કઈ નીચળ મૂકવાનું પછી છે ને એમ આખી રાત છે ને ફ્રીઝરને તો કશે મૂકી દેવાનું પછી સવારે જોઈ ને તો દહી બની જાય.
હત એવું થોડી થતું હોય દૂધ થી તો થઈ લીંબુ નાખશે તો ફાટી જશે એ તો.
હા મને તો એમ જ બનાવાની હતી મને નહ ખબર તો પછી.
મેં એ જોયું છે કે દૂધ તેમાં એ લોકો શું કરે. હા તો મેં એમ જોયું છે કે દૂધ હોય ને તેમાં એ લોકો છે ને દૂધ છે ને તેમાં એ લોકો મરચાં છે ને તે તોડીને નાખી દે અને આખી રાત પછી મૂકી દે ફ્રીઝમાં પછી સવાર સુધી છે ને તે આઈ થિંક દહી જેવ જામી જાય દહી જામી જાય જય આખી
ઓહ અચ્છા આવી રીતે બને મેં તો કઈ બીજું જ બનાવી મખન દહીની જગ્યા પર
હા પછી તે દહી બની જશે પછી તેનાથી તો ખડી બનાવો શાક બનાવો બધું બની જાય ને ખડી એટલે મીન્સ કે શાક મતલબ કે આપડે દહી પણ શાકમાં નાખી શકાય
હા એ તો છે ઘડી જ દહીથી તો તી એટલી બધી વસ
હમ અવે તો મને એ કે કે દૂધની મીઠાઈઓ કેવી રીતે ને કઈ કઈ બને હ ને
હા મેં તને કયુ ને ખબર પેલું એમ જે દૂધ ફાટી જતું હોય
હા
તો એ દૂધ થી છે ને પેલી મિલ્કની મીઠાઈ ને આવે દૂધ વાળી મીઠાઈ બરફી એ બધી બની શકે કે જો એ ફાટી જાય ને તો એને એમ ચલાવે છેજ ખાંડ એ બધી નાખો ને તો ઇનાથી પેલી બરફી બની જાય પછી કલાકંદ બની જાય દૂધ થી અને પછી ખબર પેલી વાઈટ વાઈટ મીઠા મીઠાઈ આવે
હમ
પેડા એ બધું બની જાય કેટલી બધી વસ્તુ સ્તુ બને
હા મીઠાઈ તો દૂધ થી જ બને ને બધી પણ એવા જ રાખ એડ કરી દેવાનું બધું ચોકલેટ ને એ બધું તો તો બધી વેરાયટી અલગ અલગ હા
હમ આ મલાઈ પેડા કેવી રીતે બને ઈ ક્યોં હા ને ખબર એ તને કેવી રીતે બને
ના
હા મેં ક્યું અગર મેં ખોટી રેવા ને તો તુ એમ જરા જોઈ લેજે
પણ મન તો ખબર જ નહી કઈ રીતે બને તું કે ને મને એમ
હા મેં કીવું તને અ જો પેલા તો છે ને એક બે પેકેટ દૂધ લઈ લેવાનો કોઈ બી દૂધ લઈ શકે તો અમૂલ નો ગાયનું કે પછી જે પણ તારાતા દૂધ આવતું હોય ભેંસનું કોઈ બી દૂધ હમ પછી એક કડાઈ લેવા હ હ ને અને એ કઢાઈ ની અંદર છે ને દૂધ આખું નાખી દેવાનો બે લીટર ની એમ સ્ટાર્ટ પેલા બનાવતી છે તે એક એક લીટર દૂધ નો બનાવજે આખું દૂધ પીલે કઢાઈમાં નાખી મૂકવાની પછી છે ને ગેસની જે કે છે જગ ધીરું રાખવાનું. હા અને પછી જે ચ ચમચો હોય ને એનાથી ચલાવ ચલાવ કરવાનો. પાંચ, દસ, વીસ, તીસ, જેમ કે અડધો કલાક હુંધી જે દૂધ છે ને એમ જાડુ ની થઈ જાય ને ત્યાં સુધી ચલાવ ચલાવ કરવાનું હહ અને જયારે દૂધ જાડો જો તને એમ લાગે ને કે હવે આ જાડુ થઈ ગયું છે તેની અંદર છે ને જરા ખાણ ખાણ નહી તું તું શુગર ફ્રી અગર ખાવાની હોય તો શુગર ફ્રી વાળું જે પણ આવે તે નાખી શકે નહી તો મિશ્રી પાવડર બી નાખી શકે. ગોળ બી તું નાખી શકે મેં તો ગોળ નાઈખો
હા પછી પછી મને એના પછી ખબર કે પછી એને ચ લાવવાનું ચમચાથી પછી જ્યાં સુધી એકદમ જાડુ નઈ થઈ જાય ત્યાં સુધી બંધ ન કરવાનું એને હ ને પછી બંધ કરીને ઘી જરાક હાથમાં લઈને પેડા જેવું બનાઈ દેવાનું એનો લોટ બાંધીને
હા એજ સિમ્પલ તો છે ઘી બનાવવાનું
હા
પેડા બનાવાનું
હમ હા તું બી ને
મેં જરા કોમેડી પણ કર્યું જેમ કે આપણી વાત છે ને એમ કંટાળો જોઈ આપણને નહી લાગે અને મજા બી આવે
હા એ તો છે હા પછી ઘી પણ બનાવી શકે ને ઘી માટે જરાક બહુ વાર લાગે પણ બની જાય ને તને ખબર કેવી રીતે બને એની પ્રોસેસ શું છે
ના ની ખબર
અચ્છા તો એ તે એવું જ છે દૂધ જે ફાટી જાય ને તેનાથી લોકો જે દૂધ હોય ને ફાટેલુ હોય ને ગાડીને અને તો એમ એને હાથ થી કર્યા જ કરવાનું કેવી રીતે આપણે મીઠાઈ માં ચલાવ્યા જ કરીએ એવી રીતે પછી જ્યાં સુધી તેનું તેલને બધું ત્યાં સુધી એને ચલાવા દો પછી બોજ ખરાબ વાસ આવે.
મન તો ની ગમે ઘી તને?
મને ગમે ઘી પણ એટલું સ્વાદ ની આવો જોઈએ બસ
હા મને છે ને ઘી બસ સત્યનારાયણ ભગવાનની કથા હોય ને ત્યાં જે શિરો બને ને એમાં ઘી ગમે. એમાં તો એમ એમ દેખાવું જોઈએ કે હહ ઘી નાખેલું છે.
હમ્મ,
તને ખબર છે. એ શિરો કેવી રીતે બને
અ હા ખબર છે. પણ તું મને કે ને મને જાણવું છે કે તને ખબર કે ના ખબર કેમ કે તારું તો ફેવરેટ છે. તને ગમે તો તને આવડવું જ જોઈએ. આ બનાવતા તો
હા મને આપડે ને ખબર હું કરવાનું જો એક કિલો અગર તો આ અડધો કિલો મેં રવો લીધોને
હમ
તો એટલું જ પેકેટ તને દૂધ બી લેવાનું એટલે અડધો કિલો રવો છે તો અડધો કિલો દૂધનુ પેકેટ લેવાનું અને તે અગર આપણેે પહેલા છે ને રવાની પેલું ભુંજી લેવાનું હરખી રીતે.
હમ શેકી લેવાનું.
હ એ શેકી અ રવો શેકાઈ જાય ને એના પછી છે ને એની અંદર દૂધ એ હનુંું
મેં તને કેવું.
હા તું મને કેવીમ.
આઈથિંક તું એવી રીતે બનાવશે કે પેલા રવો શેકાય જાય પછી તું ઘી નાખશે એના અંદર.
હા એજ, હા, પછી છે પછી વિનાને ઘી નાખા. ઘી ઘી નાખી દેવા ને એના પછી જે રવો મેં શેકેલું છે ને એ રવો અંદર નાખા, પછી રવાને નાખીને છે ને એને જે રાખવા ટાઈમે એમ શેકા, એના પછી એની અંદર છે ને, ખાંડ બી નાખી દેવા અને એના પછી દૂધ નાખી દેવા. અને પછી છે ને અ બનાવા હરખી રીતે. સાચું કેન તે મે ખાવા વાળી પર્સન છુ મને એટલું સારી રીતે બનાવ
અ હા એ તો ખબર પડી જ ગઈ, કે તું પેલા દૂધ નાખશે પછી ખાંડ નાખ ના બકા એવું ના હોય પેલા દૂધ નખાય પછી ખાંડ નખાય.
હા એ
જોઓ સો મેં તને તો પ્રોપર કેયુ છે જેનાપ આપણે સત્યનારાયણ ભગવાનનો શીરો બનાવીએ ને ત્યારે તો પહેલા તો ભગવાનનું નામ લેવાનું હોય એમાં. એ મીન છે, પછી અમે શું કરીએ. કે અમે ઘી નાખીએ પેલા જેટલો રવો હોય એટલો જ ઘી નાખી દેવાનું એનાથી જરા ઓછો નાખે તો પણ ચાલે પણ એટલું નાખીએ તો ચાલે મસ્ત સારું લાગે, તો ઘી નાખી દેવાનું પછી રવો, તેને પછી જ્યાં સુધી બ્રાઉન કલર ના આવે ને ત્યાં સુધી તેને ચલાવ્યા પછી એના અંદર શું કરવાનું. જે દૂધ છે ને તેના કરતા વધારે લેવાના દૂધ. તો જ્યાર સુધી બ્રાઉન થાતો ધીરે ધીરે નાખવાનું દૂધ વધારે નહી નાખવાનું તો ઉપર સુધી આવે, તો ધીરે ધીરે દૂધ નાખવાનું, પછી એને ચલાવવાનું પછી જયારે જરાક જાડું થવા આવે ને તો ખાંડ, અને જરા કેળા આવે ને તે કાપીને નાખવાના પછી તેને છનાવવાનું ને ઉપર મસ્ત તુલસીના પાન એ બધું મૂકી ને અને કિસમિસ કાજુ ઇલાયચી પાવડી બધું નાખીને, પછી જ શીરો બની ને અને ભગવાનને મૂકવાનો. તે શીરો એટલે બ્રહ્માંડ ન સૌથી સુંદર શીરો એ જ કહેવાય.
હા ને ઈ પણ છે, મને તો એમ લાગતું હતું કે મને આવડતું છે, કેમ કે મેં ખુદ જ બનાવ્યું નથી પણ એમ જોયું હતું ને એટલે મને લાગ્યું કે મેં તને કહી શકાય.
ના બકા તને આવડતો જ છે પણ જરાક તારી રીત અલંગ. છે. તો જરાક પેલે દૂધ પહેલા નાખાય પછી ખાંડ નાખાય.
હા. અને તને ખબર
જો તું પહેલા ખાંડ નાખી દેશે વધારે ચલાવશે ને તો ચીપચીપું થઈ જશે અને કડક થઈ જશે વધારે એમ સૂકું પછી એમ ખાશું ને આપણે તો ડ્રાય ડ્રાય થશે એના કારણે જ કહું કે પેલા દૂધ નાખવા જોઈએ.
હ હા અચ્છા અને તને ખબર કે દૂધ થી તો પંચામૃત પણ બની શકે
હા એ તો ખબર જ ને બધાને જ ખબર દૂધ દહીં પછી હની એ બધું નાખીએ. આખીને જ પંચામૃત બને ને
હા એજ દૂધ દહી હની પછી તુલસી ખાંડ
ખાંડ ના નખાય ને
ખાંડ નાખે ન હની નાખે ને એટલે. પેલું મીઠું તો થઈ જ જાય પાણી
પછી એમાં પંચામૃત રીત માં મે બરાબર વસ્તુ તો એ છે. કે જે પણ નાખે ને જે બીજું ત્યા એનાથી વધારે વધારે નાખતુ જવાનું તો સ્વાદ મસ્ત
હા એજ એક તો તને ખબર છે. ને પંચામૃત કેમ કે પંચાામૃત
ના મને ન ખબર યાર તને ખબર
હા મને ખબર,
હા. બોલ ને
કેમ કે છે. ને એમાં પાંચ કેમ કે છે. ને એમાં પાંચ વસ્તુ આપણે નાખીએ ને એટલે એને પંચામૃત કેહેવાય.
અચ્છા એવું છે.
હા.
મને તો ખબર જ ન હતી આજે ખબર પડી કે પંચામૃત એટલે કે પાંચ પંચામૃત જેવું બીજી બી કઈ વસ્તુ આવે ને સેમ
હા એ મને હા્ છા નામ મને હા.
હા.
મને તો બહુ ગમે છે. પંચામૃત બધા એક ચમચી આપીને મને મન થાય આખું તપેલું મને આપી મ કે આખું તપેલું પી જવાય.
હા એજ તો જાણે ભગવાન નો પ્રસાદ તો સારો જ લાગશે તને પ્રસાદ નો મતલબ ખબર
ના તને ખબર નઈ હા મને ખબર
હા. તો બોલ
પ્રસાદ એટલે છે ને ભગવાન નું આશીર્વાદ
ના પ્રભુ. ભૂનોો સાક્ષાત આશીર્વાદ. પ્રભુ ન સાક્ષાત. દર્શન સોરી પ્રસાદ એટલે દર્શન.
હા હા એજ એજ મે છે. અ ભૂલી ગયલી પણ મને બે ત્રણ વર્ખ તો યાદ જ હતા.
હા એ તો છે યાદ જ હતા તને.
હમ પણ એક તો છે. અ મને છે ને એમ બના.
હમ બોલ.
મેં એમ કીધી તું કે મને છે ને એમ બધી વસ્તુ એમ બનાવતા તો આવડે પણ છે ને એમ કાચી કાચી આવડે અને મને છે ને ખાવામાં વધારે રસ છે બનાવવા કરતા.
હા. એ તો ખબર.
હા હા એ. લલેજ જ રા છે ને. મેં એમ બધી વસ્તુમાં કન્ફ્યુઝ થઈ જ પણ મને એમ લાગતું લાગતું હોય કે હા મને આ વસ્તુ આવડતી છે પણ જયારે મેં કોઈને કહ ત્યારે ખબર પડે કે ના મને તો આ વસ્તુ આવડતી.
જો તને આવડે છે. પણ તું જરાક જરાક ભૂલી જાય છે કે તેમાં શું કરવું જોઈએ એમ બસ ત આવડતું તો ત છે જ. પણ જરાક તું ભૂલી જાય છે કે. કયું મસાલો ક્યારે નાખો ને ક્યારે ન નાખાય. એવું છે તારું.
અને કોઈઈ વારમ જયારે ફટાફટ બનાવવાનું હોય ને તો તમે હજુ ભૂલી જાઓ છો.
હા પણ તને રીંગણનું શાક તો બનાવતા આવડે છે એ તો મને વાત મળી છે કે તો રીંગણનું શાક બહુ મસ્ત બનાવે.
હા મેં બહુ મસ્ત બનાવતાને ક્યાં કેવી રીતે બનાવેલું હતું.
હા બોલ ને.
હા તો જો મેં છે ને એમ એક છે ને યુટ્યુબ પર વિડીિયો જોયું હતું કે ભ ડાર સ્ટઇલ હતી. તો છે ને એમાં મે. પેલા શું કર્યું હતું પેલું ફણસાણ આવે ને ફરસાણ.
હા હા.
ને આખ છંદી કો ના અંદર. છે ને વ્હાઈટ તલ પણ નાખેલા હતા.
હા.
તેને છે એમ છુંદીી કાઢો તું હરખી રીતે.
હમ.
પછી એ જે મિક્સર મિક્સચર હતું ને એ સાઈડ પર મક્યું હતું પછી કુકર લીધું મેં છે રીંગણ બટેકાનુંું શાકને કુકરમાં બનાવ કેમ કે મને કડાઈમાં એટલું ફાવે નહી એટલે.
હા.
હા તો છે ને કુકર લીધું હતું કુકર ની અંદર જરા. મેજા તેલ.